હ મજામ.
બોલો આવ શાંતિઓ તમાર કો સાર એટલે.
બસ અમે આ રયા શાંતિ?
એવું હવ શાંતિ હ હમ . ના અરે જાગહ ના ના.
ઘરે ભાભીઓ ન ભઈ ને
આ ર તો ભાભીન હઉ બ તો ખઈ પીન હુઈ જ્યા આજ તો.
હાં.
હઉ બાપી હુઈ જ્યાં ગાયત્રી ઊંજી બઈ હુઈ જ્યાં. ખઈ ખઈન હુઈ જ્યાં હઉ અમે ટીવી જોતાતા. હઉ ના હુંઘ નઈ આવતી ટીવી જોવ પડ્યા પડ્યા હક હમ હમ
નહી આઈ નહી?
શું?
અમાર અંદર વાત કરીતી કોઈ આયુ ક નઈ એમ કઉ.
શી ખર હવે કોમેં જોયું ને હોજજ આવશે એટલે જોશે.
એવું નહી લા લા પેલમ પેલામ વાત કરીતી ન એમાં.
હ, ના કશે ના.
હ, હારકો તમે શું બનાવતા આવડે? રસોઈમાં.
બધુઈ.
હા, એમ તો લાડવા બનાવતા આવડે છે?
ઓવે.
એમ તો લાડવા કરમ પેલા શું કરવાનું?
અ બે કેવાય. ભૈડાને પ્લે કરવાના ગરમ પાણીમાં બાંધવાનો. ભયડન લેવાનું, પછી તેને ગરમ પાણી કરવાનું, તેનાથી બાંધવાનો. ત હાથે થી થોડા પાતળા લાડવા કરવાના, પછી તેલમાં
આ મુઠિયા બનાવાના ને, પછી તળવાના.
મુઠિયાં. હા, પછી તળવાના. તળી ને, પછી એ મિક્સચર માં ક્રશ કરી દેવાના, તાઢા થાય પછી પાક કે પસ મિક્ચરમાં ક્રસ કરવાનો, પછી ગોળ નો પા કરવાનો.
હા, બરોબર.
અને પછી એની અંદર મિક્સિંગ માં કરી દેવાનું.
નાખી દેવાનું.
હમ.
પછી કાજુ, બદામ, દ્રાક્ષ ને બધું જે નાખવું હોય. કટ કરી હ કટિંગ કરીને, નાખી દેવાનું.
કટ. હા, કટિંગ કરીને, એમાં નાખી દેવાનું. હમ, હ, હમ.
ઘી નાખવાનું, ખોડ નાખવાની.
ખાંડ. હો પછી બનાવી દેવાના, હા.
તે સુધી તમે ખાવાનું બનાવી હકો છો.
હમ, પચીસ થી ઉપર સુધી બનાવી શકીએ.
એવું એમ પચીસ માણસોનું બનાવું તો. કેટલા લાડુ ચાલી રહે, અંદાજ
અંદાજ એવું તો કોઈ યાદ નહી, અંદાજ તો
અંદાજે પાંચ કિલો ચાલી રે.
હમ, પાંચ કિલો ઉપર ભૈડન જોવો ને.
હ, હો એ તો હો, હો. હ હોય તો, હોય તો હોત.
હા.
ખાલી આ એ.
હ.
એમ. હા, બરોબર તો અમાર ના આવે છે, બોલો તમે આઈશો આવશુ.
હ, આઈ સુન.
એવું એમ પછી શાક રોટલી બનાવ તો, ફાવશે તમને
હા.
હા બરોબર તો હું ઓર્ડર આપીશ છું તો તમે આવજો જરૂર દાળ ભાત શાક રોટલી ને લાડુ
ઓકે
બહુ સારું દાડ કેટલી બે કિલા ચાલી રે ને
હા ચાલી રે હવ
હમ પાતળી બે દોડ કિલો ચાલી રે
હા
હા અને લોટ પાંચ કિલો લોટ ચાલી રહે ને રોટલી બનાવવામાં
હોવ હોવ
શાક કેટલું જોુવે પાંચ કિલો શાક ચાલી રે પચીસ જણાને પાંચ કિલો તો જરૂર થઈ જાય કાપી થઈ જાય
હોવ હોવ હો કાફી
તો કાલે ને પરમ દિવસ તમે આવજો હલો ઓકે
હા હા હા હા વાસ ક
એ અમે હમણાં બનાવ્યા ત કોણ માલફા
એવું
હા પેલા
હમ
પેલા ઘઉં નો લોટ લીધો
હા
લોટ ને તરા ગોળ ગાળી લીધો ગોળ પલાળીને ગોળ
પેલા પાણીમાં ગોળ પલાળ્યો
હા પછી લોટ એમાં લોટ નું મિક્સ લોટમાં મિક્સ કરી દીધો એટ જલેબ કહેવાય ને એવું કરી દીધું મિક્સ કરી દીધું
વેરી
પણ જેમ જલેબીનું કરે ને એવી રીતના જ કરવાનો પછી એક તવી લેવાની એ તવીમાં એ થોડુંક રેડવાનું પ એમાં રેડી ને આજુબાજુું તેલ નાખવાનુ તેલ નાખી અને પછી એને થોડું ફેણવાનું એટલે મસ્ત માલફો થઈ જાય
અને એની સાથે અડદ ની દાળ ખાવ તો ઓર મજા આવે
હા
તમે આવજો અમારે ઘરે હું તમને બનાવતા શીખવાડીશ ને ખબર આવીશ પણ
એ સારું હા હા હા
ને બધું બનાવજો
એ હારુ
બોલો આજે શું બનાય તું
આજે મોગદ દાળ ને ભાત બનાવિયતા
હા એવું એમ તો મોંગળ ની દાળ કઈ રીતે બનવરાય
મોગર ની દાળ પેલા એને સારા પાણીમાં પલાળી દેવાની
હા.
પછી લસણને મરચાં નો પેસ્ટ કરી પછી એમાં. વગાર મૂકવાનો તેમાં રાઈ જીરું પછી નાખીન મુગરની દાળને નાખી દેવાની થોડી વાર પલાળવા દેવાની હાથે થી ચેક કરવાની પલળી ગઈ હોય એટલે એ તરત જ આપડા હાથે કરીને પકી જાય.
હા બરાબર
પછી એનો વઘારીને પછી એમાં પાણી નો નાખી દેવાનું બઉ પાણી બી નઈ મા નુજ દાળ સડે એટલું પાણી એટલે મિક્સ હ
હા.
બઉ રસાવાળી બી ની કરવાની
એની સાથે રોટલી ચાલે કે રોટલા ચાલે કે એકલા ભાતા જ ચાલે
હમ ને રોટલી બી કરવાની ને રોટલી ચાલે રોટલા નઈ ના.
આ બરોબર.
ઓકે
સારું સારું અમે પણ બનાવતા શીખીશું.
ઓકે બનાવો તમે શું બનાય્યું?
અમે ચોળાફળી નું શાક અને રોટલી
ઓકે હા
ચીરો
એવું
હા આજ તો અમે જોઓ બેમનગતિ માં આયા હતા
હા
ઘરેથી નીકળ્યા પછી મારી બહેન આવેલી હતી તે હું મારી બેનના ઘરે જ જઈ
હમ હમ
ત્યાંથી એક બજાર ત્યાંથી બજારમાં ગયા બજારમાં ઓપશન ચંપલ લેવાના હતા ચંપલ લીધા પછી ખાવા ગયા ખઈ પી અને પછી ઘર માર ભાઈ ના ત્યા આયા
હારે રી
ત્યા આઈને બેઠા છીએ તેક અ મને એવું થયું કે લાય હું એમને કોલ કરું તમને યાદ કરું
હા રેડી
તેમાં
હમ હા હા બોલો
તમારે ત્યાં બધા મજામાં?
હા બસ હારે બધા હો તમારે કેવો તમે
મજામા
હા અમા સાસરીમાં બી બધા સુ શાંતિ તમારી બોલો હું અહિયાં મારે ભણવાનું બી ચાલુ છે અને ઘરે બેઠા હું મશીન નું ભી કરું છું સી્બા નું ભી કરું છું. હા રેડી બધું આવડે
તો હું ફરીથી ફોન કરીશ ને ત્યારે મને કટિંગનું શીખવાડજો.
ઓકે
બરોબર તમને શું શું આવડે છે કટિંગ કરતા અને સીવતા
છે ડ્રેસ પી ફાવે છે તમારી જે સીખવુ છે એ
એવુ એમ તમે બીજાને શીખવાડો
હા હવ
એવું એમ
હ
તો ભલે હું આવીશ શીખવા તમારે પાસે
હા ઓકે
તો મને શીખવાડ જો, કેટલી ફી થાશે. અંદાજ હો આવુ
હ હ
બે ત્રણ હજાર
હા
હા બરોબર તો કઈ વાંધો નહી હ, હાર હારુ
હમ,
ચાલ તો અહીંયા પાટણ, પાટણ આવવું નહી
ના હાલે નહી પછી આવીશું બોલો ત્યાં શું કરે છે બધા બેન
બધા મજામ શે.
એવું છે હમ આજે લેટ નથી.
લેટ થયુ માર પપ્પા ન ઈ મોડા આવે ને કામ કરીને,
એટલે હા,
એટલે મોડું થઈ જ, એક વાગી જાય ઈ ને તો.
હમ હા,
એ ખાતા હતા મે કિધ લાય હું કોલ કરું.
ઓકે ઓકે.
પછી અમે સોંતિ સર બેસીએ.
એ હા.
મારે કાલથી કાલના પરમ દિવસના કોલ કર્યા જ નથી મેં, ત મને ફોન કર્યો તો છેલ્યો,
હા,
એથી હવે ફોન જ કર્યો એમે તમોને બીજા કોઈને જ ફોન નહી કર્યા.
એવું છેમ કેમ નવરાશ નથી મળતી.
એટલે નવરાશ મળે પણ મારો ફોન બગડ્યો હતો.
હા હા રેડી હા હા,
સોફ્ટવેર આખું ડીલીટ થઇ ગયું ફોનમાં બધું લોક માંગતો ગેલેરી મ ખોલ તો લોક, હેંગ મારતો તો ફોન જ આ પછી બે કલાક મૂકી દીધો પહિ આજ થી ખુલ્યો.
હમ,
પર વડી ન ડાઉનલોડ કરીને એ બધું કર્યું પણ
એવું છે એમ ના ના સારૂ
પૈસા આ્યા
અ હજી કોઈ ચેક કરી નથી સાંજે ચેક કરવાનું છે.
હા
હમ હજી આગળ કોન્ફોમ થયા ત્યાં મેસેજ બી આયો નથી મેસેજ આવીએ પછી ચેક કરીએ
બરોબર
હ હું બોલો બીજું કવ
બસ શાંતિ હે
હ હ હ બસ બસ તો
જો આજે વરસાદ બીજો છેક નહીં
ના આજે તો વરસાદ એવું ક્યાંય નથી કાલ આવ્યો તો સાંજે ખુબ જ પડ્યો ખુબ સરસ પડ્યો
એવું એમ
હા બે કલાક આવ્યો પણ બહુ મસ્ત વરસાદ પડ્યો
હા બહુ મસ્ત અમારે કાલે મસ્ત પડ્યો અમારે રાતે તો લાઇટ જ નથી બાર વાગ્યા હુધી
ના અમારે વરસાદ આવ્યો પણ લાઈટોને એવું કઈ ગયું નતું
એવું એમ બાર વાગે લાઈટ આવે એ તો ઊંઘ જ ના આવે જીવડા જીવાત-
જીવડો તો આવી તો ખરી જ ને હમ અમારે તો જીવાત બીવાદ તો કઈ નોતું આયુ
હા પણ લાઈટ નથી ની એટલે અ અમારી ઓમ નઇ આવતી
હ હ હમ હમ બોલો બીજું
બસ હવે નવરાતી એટલે હમણાં આવજો ઓટો મારવા અહિયાંયા આવતો હોયને ગોમડે કુંમારવા આવતો હોય
હોવ હોવ તમે આવો અહિયાં મહેસાણા
મહેસાણામાં હેડો એક દિવસ આયશું
હ હ નવરાશ મળે એટલે આવવાનુ હ હ હું હું બોલો બીજુ કો
બોલો અવે ટાઈમ પડી રેવા આયો છે.
હા બોલો
એટલે કઈ વાંધો નઈ
એ સાર સારું
ખાઇ પી રહ્યાં ને
હાવ ખાઈ પી રિયો બધું ફિનિશ થઈ ગયું